હલો હા કેમ છો
બસ મજામાં અનિતાબેન કેમ ના જ યાદ કર્યા હા હા અવાજ આવે છે ને મારો
હા હા હા આવે છે આવે છે બસ જો આ યાદ કર્યા બુક સાથમાં હતી તો વિચારો કે તમારી સાથે શેર કરું કે કેટલી સરસ બુક વાંચી છે આજે હ ગાંધીજીના જીવન ચરિત્ર પર વાંચેલી છે
એજ ને એટલે એ રીતના મારા મારા જોડે પણ થોડું નોલેજ ડિલેવર થઈ જાય તો સારું એમ તો મને કશુંક નવું જાણવા મળે
એ તો સાચી જ વાત છે, કારણ કે શોપ બુક્સ વાંચવાથી તો બધું કેટલું બધું આપણને સમજવા મળે ને સાંભળવા મળે અલગ અલગ
સાચી વાત છે,
આમ તો કેવું થાય ભણતા છોકરાઓ હોય એટલે પોતાની જ બુક્સ વાંચીને કંટાળી જવાય નહી,
હમ્મ સાચી વાત છે, એટલે કેવું કે હવે જેના માટે હેબિટ હોય એના માટે તો બહુ જ સારું કેમ કે એ લોકો મોટા ભાગનો ટાઈમ એની પાછળ જ પસાર કરતા હોય અને એ લોકો એવી રીતના એમને ગમે જ કે નવું નવું બધું જાણતા પણ બોય
હા, એ તો છે જ બુક્સ વાંચવાથી તો આપણી યાદ થી પણ વધતી હોય છે,
હમ્મ સાચી વાત છે, અલ્યા અમુક વાર એમ થાય કે જો કદાચ આ બુક્સ ને બધું ના હોત તો બધું આપડી પાછળની હિસ્ટ્રી બધું સેમાં હોત એવું અમુક વાર હું એકલી બેઠીં હોય ને તો વિચાર આવે
હા, એ તો છે જ તે કારણ કે એના માધ્યમ થી જ આપણને અ ઇતિહાસ નું જાણવા મળે અને નવા વિચારો પ્રગટ થાય એટલે આપણે એના વિશેે જાણી શકીએ, કે કારણ કે એક જગ્યાએ બેસીને તો આપડે બધું જાણી ના શકતા હોય એટલે એના માધ્યમ થી આપણને નવું નવું જાણવા મળે એમ.
એજ અને વિચાર કરો એક ખાલી કોરું પેજ હોય અને એના પર જે લખાણ લખાય પછી એની કિંમત કેટલી વધી જાય છે,
હા, એ તો છે જ એની કિંમત તો બહુ જ કેવાય એમ કલમ અને કાગળ ભેગા થઈને કરોડોની કિંમતોમાં વેચાય
સાચી વાત છે, આ જોવ ને આપડા આપડા જ ધર્મ ની વાત કરીએ તો રામાયણ ને મહાભારત એના પરત લખવામાં આવે ત્યારે જ અત્યારના લોકો તો જાણી શકે ને નવી જનરેશન તો પછી કે કેમ કે પેલાના લોકોને ખબર હોય પણ હવે અત્યારના લોકોને તો વાંચે તારે જ ખબર પડે કે પેલા આવું બધું થયું તું ને એવું બધું એમ
હા, એ તો છે જ મોટા મોટા મહાગ્રંથો, પછી મહાન વ્યક્તિઓની જીવન જીવનચર્યા જે હતી એ પછી આપડે અત્યારે ભણીય પણ સેના પર છે, એમ પુસ્તકો પર તો ભણીએ છે, એના એના પર તો આ આખું આખું જીવન ઘડતર થાય છે,
હમ્મ
પતકો કેટલા બધા ઉપયોગી
ઉપયોગી અને આપણા જીવનનો એટલે કે ભવિષ્ય આપડું ઉજ્જવળ કરવું હોય તો પુસ્તકો થી જ પહેલી શરૂઆત થાય છે, ટીચર તો એને વાપરીને પછી આપણને ભણાવે છે, પણ પેલા એજ નહી હોય તો કઈથી આપણા સુધી ભણાવી શકશે.
એજ ને એટલે પુસ્તકોથી શિક્ષકો હું પુસ્તકો સાથે જ શીખે ને પુસ્તકો પાસેથી જ શીખે એટલે લીખવા માટે તો પુસ્તકો જ જરૂરી છે, પણ અત્યારે તો બધા બધાને એવું થઈ ગયું છે, કે મોબાઈલમાં બધું મળી જાય છે, અને પુસ્તકો તરફ ધ્યાન જ જતું નથી
સાચી વાત છે, અત્યારે પહેલા તો જોવા ને લાઈબ્રેરીમાં ને એમાં અ એટલી જજેમ કે ભીડ જોવા મળે અને પાછું આપડે ટોકનને એવું બધું લેવુ પડે તારે અ બહ એટલે નંબર ને એવું આપડું લાગે પણ અત્ય્યારેાર તો કોઈ બહ લાઈબ્રેરી જવા માંગતું જ નહીં કેમ કે એ લોકો એવું વિચારે કે ખોટો આપણો ટાઈમ વેસ્ટ થાય એના કરતા અત્યારે તો શર ચજ મારો ફોનમાં અને તૈયારીમાં જ લોકોને બધી એકદમ ઇન્સ્ટન્ટ જ બધી વસ્તુ જોઈતી હોય
હમ્મ પણ એમાં એવું છે કે આપણને ફોનમાં તો શું ખાલી આપણને માહિતી મળે પણ જે જ્ઞાન જઈતું હોય તો પુસ્તકો
એજ અને એવું નહી લાઈબ્રેરીમાં ખાલી આપડે કામ કરવા આપડું જેમકે કોઈ બુક જોઈતી હોય આપડે પુસ્તક જોઈ હોય તો જઈએ એ એની જોડે આપણને કેટલી બધી વસ્તુ જેમ કે મગજ ને શાંતિ મળે કે આપડે વાંચવા બેહીએ જેમ એક્ઝામ ઉદાહરણ આપું કે વાંચવા બેહેતા ત એટલી શાંતિ હોય કોઈ આપણને આજુબાજુ વારું ડિસ્ટર્બ ના કરતો હોય આપણું જે જેના માટે ખોરવા ગયા હોય કે વસ્તુ વાંચવા ગયા હોય એ કામ કમ્પ્લીટ કોઈનું અ શું કેવાય ડિસ્ટર્બ થયા વગર પૂરું કરી જયારે હવે ફોન લઈને બેસીએ આપણે તો ઉપર જ પહેલી તો નો નોટિફિકેશન જ પડે હવે જે કામ કરવા બેઠા હોય એ તો એક પારે અને બીજામાં આપડે જતા રહીએ
એજ ને એટલે આપડે ધ્યાન ધ્યાન બીજું જતું રે એમ કે પુસ્તકો સિવાય નો બીજે ધ્યાન જતું રહેે ફોન હોય તો આપણી પાસે અને જયારે પુસ્તક હાથમાં હોય એટલે આપણે મન એક જ જગ્યા હોય એટલે એકાગ્રતા પણ વધે આપડી અને બઉ પાછું ફોન આપડે યુઝ કરતા હોયએ તો આપણી આંખો ખરાબ થઈ શકે કે મગજ પર બહુ અસર થઈ શકે અત્યારની જનરેશન તો ફોન વગર ચાલતું નથી એટલે એમાં સૌથી વધારે ટાઈમ બગાડ તા હોય પણ એની જગ્યાએ જો આપણે પુસ્તકો વાંચતા હોઈએ તો આપડું મગજ પણ સારું રે આખો પણ સારું રે એટલે ઓલ ઓવર તો કોઈ નુકસાન જ નથી એનો તો
નથી થતું હાચી વાત છે
એટલે જ ને આપડે બધી વસ્તુમાં એવી વિચારીએ કે કોઈ નુકસાન હોય કે કોઈ સારી વસ્તુ હોય પણ પુસ્તકોનો તો હંમેશા ફાયદો જ છે કોઈ નુકસાન આપણેે જોઈ જોતા જ નથી એમ
એમને નવું નવું કદાચ બધું જાણવાની એક તક મળી જાય જો એની જોડે અને પાછું એવું કે કદાચ કોક નો વધારે ઇ ટ્રસ્ટ બની જાય રોજ ને રોજ એક આદત એમની બની જાય તો એ તો એક કલાક તેમના જોડે એવી રીતના આપેને કોઈની જરૂર પડ્યા વગર જ એમ. કે ના ફોન ની ને કશુંઈ નહી. તો મને તો એવું લાગે છે એના લીધે આપણા મગજની શક્તિ પણ વધી શકે છે.
હા એ તો છે જ તો તમે એકદમ સાચી વાત કીધી.
કોન્સન્ટ્રેટ સારું કરી શકે કોઈ બી ગમે તે પ્રવૃત્તિ કરે. તો અને મને તો એવું લાગે. છે કે એની જાતે એનો જે સેલ્ફ કોન્ફિડન્સ હોય એ પણ વધે એનારી
હા એ તો વધે છે એતો બરાબર જ છે.
અને પછી જો અવે એની એવી જ રીતના જો બૂકને એવું બધું એમને કદાચ આદત પડી જાય તો પછી રોજ એમને પેલું શું કેહેવાય કે ન્યૂઝ પેપર એ વાચતા થઈ જાય. તો પછી એ એક ફાયદો છે કે રોજ ને રોજ એમને નવી નવી બધુ અપડેટ મળે તો એમને એવું લાગે કે આપણે જીવન જીવીએ છે આપ
હા એટલે આપણને રોજ બરોજ ના સમાચાર સાંભળવા મળે કે રોજ બરોજની નવી નવી વસ્તુઓ સાંભળવા મળે શીખવા મળે એના પરથી
સાચી વાત છે એટલે જયારે આપડે હા બોલો બોલો.
એટલે એવું એવું કેવા માંગુ છું કે જો આપણને કોઈને પણ કંટાળો આવતો હોય કે બુક્સ નથી વાંચી શકતા તો નાનેથી શરૂઆત કરવી જોઈએ કે દરરોજ નું એક પેજ વાંચું. હોય કે પાંચ મિનિટમાં એક પેજ વાંચવું હોય તો ધીમે ધીમે શરૂઆત કરીએ. એટલે ટાઈમ જતા આપણને વધારે વાચતા થઈ જઈએ.
અને અમુક અને અમુક વાર તો આખા પેજની પણ તો એટલી મહત્વની એ લોકોના જીવન માટે સાબિત થઈ જાય છે. એમ એવું કેવાય ને તો પણ ચાલે કેમકે જો એ જેવું સારું સારું વાંચશે ને પછી એવી જ રીતના એમનું જીવનમાં બધું અપનાવશે એટલે એમનું જીવન એટલું સરળ બની જશે ને ના કોઈ કકરાટ કે ચિંતા એ લોકો ચિંતા પણ ઓછી કરે. એના લીધે કેમ કે લાગે એવું હમ. બધાના જ જીવનમાં અત્ય્યારે વિદ્યાર્થીિક. કે મોટા લોકો કહ બધાને થોડુંક થોડું કસી વાતે તો ટેન્શન કે એવું હોય જ. તો જો આવી રીતના નવી નવી પ્રવૃત્તિ એમના જીવનમાં કરે. તો પછી આ એક એવું છે કે થોડુંક ચિંતાને પણ દૂર કરવાની એક- સારી પ્રવૃતિ કહેવાય, બુક વાચવી.
હા..... એટલે ચિંતામાંથી આપણને બીજી તરફ વાળે એમ કે, બીજી બીજા રસ્તા. જો લઈ જાય તો આપડને સારા રસ્તે લઈ જાય એમ. પુસ્તકો એવી રીતે આપડને હેલ્પ કરે.
એટલે એવું કઈ શકાય કે, આ પુસ્તક છે ને એ મનુષ્ જેનું આખું જીવન ઘડી નાખે
હા, અને આપડે ચિંતા જે પણ કરતા હોય એને વિચારતા-વિચારતા એ સૌથી મોટી મુશ્કેલીમાંથી પાર લાવાનો પણ આપડને માર્ગ મળી જાય.
હમ, હાચી વાત છે.
એવું છે એટલે સાચા સાચી રીતે જોવા જઈએ તો પુસ્તકો જે આપડા. મિત્ર છે એવું બીજું કોઈ ના થઈ શકે.
ના થઈ શકે, હાચી વાત છે.
કારણ કે માણસ માં કોઈ મિત્ર હોય ગમે તેટલા મિત્રો હોય તો આપેડે ઇમરજન્સી ફોન કરીએ તો એમને પણ કશું કામ હોય તે છટકી જાય પણ આપણી પાસે જ્ઞાન છે તે આપડી પણ એ ગમે
કામ લાગી જાય હ એજ ને એટલે હું એવું જ તોકે જો કેટલાક મિત્રો સારા એ હોય ને કેટલાક ખરાબે હોય અમુક લોકો આપડી જ જો રહી ને આપડી તમે સારું બતાવે પણ આપડી પાછળ તો સુઈ બોલતા હોય એટલે એવું કે જે આપડું પોતાનું જિંદગીમાં અનુભવ કરેલો પોતાનું શીખેલી વસ્તુ છેલ્લે તો કામમાં આવે છે એવું મને લાગે છે
હા એ તો લાગે જ છે
કેમકે જિંદગીમાં એક એવું સ્ટેજ આઈ જાય કે જઈ આ બ જો પરિવાર વાળા તો સહજ હાલત છે પણ અમુક હદે એવું જોવા મળે છે મેં એવા કિસ્સાઓ જે છે કે પરિવાર વારા સાથે છોડી દે છે નહી કોઈ તમારો મિત્ર જોડે ઉભો રહે તો અમુક ડિસિઝન આપણે જાતે જ દેવા પડે છે આપણી લાઈફના
હા એ તો છે જ
એટલે જો તમાર પહેલેથી એવું બધું નોલેજ હોય ને નવું નવું પહેલે થી કશું આવડત તમે પોતે જ તમે ડેવલોપ કરી હોય તો પછી કોઈ તકલીફ રહેતી નથી ને એમનું જીવન સરળ બની જાય છે
સરળ બની જાય છે સાચી વાત છે એટલે આપડે પોતાનો એક સાથી તરીકે પુસ્તકોને હંમેશા અપનાવવું જ જોઈએ અને આને આપડી લાઈફમાં એક સ્થાન મહત્વનું સ્થાન આપવું જોઈએ
હમ્મ સાચી વાત છે સો ટકા હા સારું તમે કું આ બુક કોઈ વિશે હવે મારે થોડુંક થોડુંક વાંચવાનું ચાલુ કરવું પડશે પેલા હું વાંચતી તી પણ અત્યાર તો આ બધું કોલેજ ને એવું બધું ચાલે ને એટલે ટાઈમ જ નહીં મળતો પણ આવું પાછું ચાલુ માર કરવું જ પડશે એટલે બહને લાઈબ્રેરીમાંય જવાય અને નવી કદાચ ભૂકઈ હોય તો એનું કશું અપડેશન મળે જોઈએ તો ખબર પડે એમ
હા એટલે જ મને વિચાર આવ્યો કે મેં ધરતીબેનને કહું કે મેં વાંચું છું એટલે તમે પણ વાંચો તો શું એમને પણ કોઈ ફાયદો થઈ શકે સારું સારું મળેએ હા ચોક્કસ વાંચજો હા મુકું
હે